હા પ્રતિક ભાઈ
શું કરી રહ્યા છે મમતા મેડમ
અમે બસ આ બેઠા છે જમવાનું બનાવી દીધું છે જમવાનું બાકી છે હજી
હા હા તો આપડે ઋતુ એ જમવાનું જમી લીધું
ના ઋતુ એ નથી જમ્યું
બરોબર તો આપડે કાલે કઈ મીટિંગમાં જવાનું છે તમારે
કાલે મારે તાલીમમાં જવાનું છે હું તાલીમ લઈને આવી હતી ને એ એ તાલીમ શિક્ષકોને આપવાની છે મારે
એવું છે એમ ને તો તાલીમ તમે લીધી ને શિક્ષક ને આપવાની છે
હા હવે કાલે તેર ચૌદ પંદર શિક્ષકોને આપવાની છે
બરોબર છે તો તમારે નોકરી કઈ રીતે લાગ્યા તમે તો
ટેટની પરીક્ષા આપીને
તો તમારે એફઆઈ માં કેટલા ટકા છે
ફસ્ટ ક્લાસ
પછી બીજા વરષમાં
એટલે બી એમાં ફર્સ્ટ ક્લાસ છે
બી એમાં ફર્સ્ટ ક્લાસ છે પછી પીટીસી કર્યું તો તમે કેટલા ટકા તમારે
એશી ટકા
એસી ટકા છે તો કઈ કઈ ભરતી જ તમારી
બે હજાર બાવીસ ની
બે હજાર બાવીસ ની છે એમ ને
હા હા
હમ હમ તો પછી તલાટીની નોકરી તમે તો કરતા હતાા
બસ તલાટીની તો છોડી દીધી
ઓ કેમ છોડી દીધી સરસ નોકરી હતી તમારે તલાટીની
ના પણ મારે શિક્ષણ ખાતા માં આવું હતું એટલે
એવું તું એમ ને
હમ
તો તમારે શું કહેવાય તો હ હમણાં નવી ભરતી થઈ તો સ્કૂલ માં શિક્ષક આવ્યા ખરા?
ના નથી આયા અમારે એક થી પાંચમાં નથી આયા છ થી આઠ માં આવ્યા છે.
હમ હમ તમારે બદલી થઈ ગઈ છે ઝાલોદમાં તમારે તો પછી ક્યારે જવાનું તમારે?
હવે નવા શિક્ષક આવશે ત્યારે અગિયાર હજાર ની ભરતી થઈ ગઈ છે એટલે કે હુ બોલાવાના બોલાઈ લીધા છે, હવે એની પ્રક્રિયા પૂર્ણ થશે તો અમાર થઈ જશે
હમ હ હ તો તમારે બીજા એક શિક્ષક ને છૂટા કરી દીધાને સ્કૂલ માંથી એ કઈ શું નામ એમનું?
એમ નું નામ રૂપેશભાઈ હતું, એ તો જતા રહ્યા.
હા હ ઓ તો પેલા દીપિકાબેનને છોકરા ને સ્કૂલમાં એડમિશન મળી ગયું?
હા મળી ગયું ભાઈ અહિયાં એક ડૂગગું કરીને છોકરો છે એના ક્લાસમાં જ છે.
ડૂગું કરીને આ અનિલ ભાઈ નો છોકરો છે એ ને?
હા હા હા ડુગુ ના ક્લાસમાં જ છે, છઠ્ઠા ધોરણમાં.
હ છઠ્ઠા ધોરણ માં છે.
હમ.
હ તો પછી બીજું તો પછી તમે તો એમ એ એ નું ફોર્મ ભર્યું છે
હમ
તો એમ એ ના ચોપડા આવી ગયા છે?
એમ એ ના ચોપડા આવી ગયા છે નવમાં જ મહિનામાં એસાાઈનમેન્ટ સબમિટ કરાવા જવાના છે.
એસાાઈનમેન્ટ સબમિટ કરવા દેવાના છે તો ચોપડા આયા નથી ને.
ચોપડા આવી ગયા છે પણ બધુ અમુક બધી બુકો હોય છે ને તો પીડીએફ હમ નેટ પરથી ડાઉનલોડ કરું છું, અને પછી એ કઢાવવાની છે, ઝેરોક્સ વાળા પાસેથી પછી એમાંથી દેખીને એસાાઈનમેન્ટ બનાવવાના છે.
એવું છે એમને, તો એસાઈમેન્ટ નવમા મહિનામાં આપવાના છે.
નવમા મહિનામાં એસાઈમેન્ટ આપવાના છે, ને ડિસેમ્બરમાં કે જાન્યુઆરીમાં પરીક્ષા આવશે.
આ ડિસેમ્બરમાં, કે આવતા ડિસેમ્બર માં?
આ ડિસેમ્બર માં હવે આવશે ને એ ડિસેમ્બર માં.
બરોબર તો તમારે તો એમે કરેલું છે, તો પાછા કેમ એમે કરો છો?
એમે કર્યું છે પણ અમે મારા સતાલીસ ટકા છે મારે પચાસ ટકા જોઈએ છે
એમ છે એમ ને પછી એમે કરીને શું કરવાનું છે આગળ?
એમે કરીને મેં વિચારું છું કે અ ટીસેટની ને યુટીસી નેટની પરીક્ષા આપું
એવુ છે એમને
હમ
હમ તો તમારા ઉચવાણીમાં કઈ બાજુ રહો છો?
અછવાડિયામાં લબાના ટોળીમાં રહીએ છે અમે લો
નાટોડી તો સ્કૂલ કેટલી દૂર પડે તમારે?
કુલ સાત મિનિટ નો રસ્તો છે. ચાલતા જઈએ તો ચાલતા હા ચાલતા જઈ છે
પેલા સાહેબ તો કેહેતા હતા દરરોજે બેન તો ગાડી લઈને જ જાય છે એમ.
ના ના હવે ચાલતા ચાલ ચાલવાનું ચાલુ કર્યું છે વજન ઉારવાનું છે ને એટલે.
હા હા તો સારું તો પછી આપડે ગાડી માં પેટ્રોલને બચે ને એટલું ચાલતા જાય તો.
હા
હમ તો તમારે કઈ ઉંચવાળમાં હ ખાટુ બાબાનુંું મંદિર પણ છે
ખાટી શ્યામ બાબા નું મંદિર છે અને શિવજી ભગવાન નું એ મંદિર છે
એવું છે એમને તો મંદિર બહ ફેમસ થયું છે મંદિર હવે એવું સાંભળવા મળ્યું છે મને અગિયારસ ના દિવસે બહ પબ્લિક આવે છે
અગિયારસ અને એકાદશી ના દિવસે પબ્લિક આવે છે અને બાજુમાં પીપળાનું ઝાડ પણ છે
એવું છે એમને તો તમારો છોકરો કેટલા વર્ષ નો થઈ ગયો
હ બે વરસ ચાર મહિના નો થઇ ગયો
હમ બે
એને તો દાહોદ દાહોદ એને ભણવા મૂકવાનો છે
કઈ બાજુ મૂકવાના છો ભણવાો
દાહોદ સ્વનિર્ભર સ્કૂલમાં
સ્વનિર્ભર સ્કૂલ માં
હમ
તો એ તો પછી ચાર વર્ષે મુકાય ને
ના સાડા ત્રણ વર્ષે મુું કઈ સાડા ત્રણ વર્ષે મુું કઈ
તો પછી એડમિશન ન તૈયારી કરી દીધી છે
એડમિશનમાં જ આપણેે દિવાળી પર ફોર્મ ભરાવાના ચાલુ થશે
એવું છે એમને
હા ત્યારે ફોર્મ ભરી દેવાના છે પછી જૂનથી એને મૂકવાનો છે
પછી પછી તો બાજુ રેવાનું કેવી રીતે કરવાનું દાવોદ બાજુ તમે નોકરી ઉચવાણિયા કરો અને છોકરોનું હા હા બરોબર છે હમ છેમ નથી તમારે પેલા બે ન આવે છે ને પેલા પોલીસ વાળા ના ઘર વાળા
હા હા
આપડે રોહિતભાઈ ના શું નામ એમનુંર્ અર્ચના બેેન કરીરી હા એમનો છોકરો પણ એ સ્કૂલમાં કઈ સ્કૂલમાં ભણે
એ એમનો છોકરો પણ એ સ્કૂલ જ ભણે છે સ્વનિર્ભરમાં
હમ હા હમ તો તમારા ઘર વાળા ક્યાં છે તો હમણાં
એ તો છે ખરે જ છે
ઘરે જ છે એમને એ શું જોબ કરે છે
એ તો ઘરે જ છે ખેતી કામ કરે છે
ખેતી કામ કરે છે એમ ને તો ખેતી કામમાં કમાણી થાય કે નથી થતી
કશું થતી નથી
કેમ નથી થતી કમાણી
બિલકુલ ન જેટલું ખર્ચી એટલું એટલા કરતા ઓછા પૈસા આવે છે
હ તો એ તો કે છે ને બધું સામાન આથે હું જ લઇ આવું છું બધું કરિયાણું આથે તમે ઘરનું ખાલી ભાડું જ ભરો છો અને લાઈટ બી લાલો છો
હા તો એ તો હા
હે
હા હા
તે પણ મેનેજમેન્ટ કરે જ છે ને પૈસાનું પ્રતિક સાઈબ
હા કરે છે.
હા તો તમારે બાજુવાળા સાહેબ હા મુકેશ સાહેબ તો કઈ બાજુ બાજુમાં જ રહે છે લાગે.
બાજુમાં જ રહે છે છ, થી આઠ માં ભણાવે છે સમાજવિદ્યા ના શિક્ષક
છ થી આઠ માં ભણાવે છે.
હે
એમને છ થી આઠ ભણાવે છે.
હા છ થી આઠ
તેમને સ્કૂલ બપોર આ કે સવારે
એમને સવારથી સ્કૂલ હોય છે.
સવારથી સ્કૂલ હોય છે, તો તમારે હમણાં નવા એક મેડમ આવ્યા છે ચાંદની ચાંદની કરીને
હા ચાંદની બેેન આયા છે, ચાંદની બેેન ચાંદની બેને સંસ્કૃતમાં પીએચડી કરેલું છે. કોઈ એક સંસ્કૃત ના કવિ છે, એના એમના જીવન પર એમને પીએચડી કરેયું છે.
હા હા તો તો સારું કેવાય તો એમના ઘર વાળા પણ પીએચ ડી કરેલું છે એવું સાંભળ્યું છે.
હા એમના ઘરવાળાએ પણ પીએચડી કર્યું છે મારે પણ પીએચડી કરવાનો વિચાર છે.
બરોબર છે તો પીએચડી કરવા માટે આપણેે તૈયારી ચાલુ કરી દેવી પડે હમણાં થી.
હા બસ મારું એમે પતિ જાય એટલે પછી તૈયારી કરવાની છે, મારે નાનો બાબો છે. ને એટલે એના લીધે વધારે ટાઈમ નથી, મળતો
હા તો તમારા ઘર વાળા કેટલો સપોર્ટ કરે છે, તમને
હા હા એતે હવે થોડું ચાલુ કરવાનું છે.
હમ તમારા ઘરવાળાને બહુ સપોર્ટ છે એમ કે છે, ગામના લોકો પણ કે છે. હા આખું ગામ એમ કે છે. કે પ્રતીક સાહેબ જેવા માણસ નહી એમ હા, એમનું કામ એટલે રેડી કામ
હમ, હમ બરાબર
તો રજા હશે.
જ રવિવાર એટલે વચે
રવીવાર તો પછી કશે ફરવા ફરવા જાવ કે નહી જતા.
ના રવિવાર નો દિવસ તો કામકાજમાં જ નીકળી જાય છે.
ઓહહો કામકાજમાં નીકળી જાય છે, એમને
હા.
હ તો ઘરનું કામ તો કરવું જ પડે ને.
હા અને પછી કામ થઇ જયા પછી આરામ કરીએ
આરામ કરો છો, એમને
હમ્મ
એ તમારે ઋતુરાજ નો જન્મ કઈ બાજુ થયો.
વડોદરા
વડોદરા કયા હોસ્પિટલમા
વડોદરા દેવર્સ હોસ્પિટલમા
દેવર્સ હોસ્પિટલમાં હમ. પછી તમારે તો મમ્મી પપ્પા લોકો લાગે બરોડા રે છે, લાગે
હા મારા મમ્મી પપ્પા લોકો વડોદરા રહે છે.
હા ને તમાર સાસ્ત્રી કઈ બાજુ છે.
મારી સાસત્રી ચાલો જ છે.
હા ચાલો પણ આમ તો રાજસ્થાન ના છેને, લોકો ભોરસેર ના
હા એ લોકો ત્યાં ના છે પણ અમે લોકો ત્યાં નથી જતા
નથી રેતા પણ ત એ ગામ તો રાજસ્થાન જ કેવાય ને તમારું તો
હા કેવાય પણ બહ ખાસ નહ જતો
હા તો જવું પડે તમારે
હમ અમે લોકો તો બહાર જ રહી ગએ છેી
હે
બહાર રહીએ છ છે બહાર
ચ બહાર રહો છો એમ ને હહ તો પછી તમારે હવે બાબુ મોટો થઈ ગયો એટલે દાવો જ ભણવા મૂકવાનો એમ ને
હા હ
તો તમારે આ ઉચવાણિયા ગામમાં શું કેવાય તો વરસાદ છે કે નહી હા
વરસાદ પેલા દિવસ પડ્યો હતો પણ પછી હવે નથી
હ હે
વરસાદ પડ્યો તો પવન આવે છે ને તો વરસાદ ખેંચાઈ જાય છે
હા એજ ને તો ખેતીવાડી બધી થઇ ગઈ છે ઉજવણીમાં તમારા ગામ માં
ખેતીવાડી પણ બધએ વાવણી કરી દીધી છે હ વરસાદ આવે વરસાદ થી રાુ હોય છે
ઔર સનીી રાહત દુખી રહ્યા છે એમને
ઓ પછી તમારે વરસાદ હવે આ વખતે લાગે ઓછો જ છે વરસાદ એવું કે છે લોકો હાલલો
હલો
વરસાદ આ વખતે ઓછો ઓછો પડવાનો છે એવું કે છે લોકો
એ તો કશું નહી પછી જયારે જવાનું હશે ને થોડું ઓછું એટલે કે મીન્સ કે ડિસેમ્બ એટલે શ્રાવણ મહિનામાં બહુ બધું પડશે
ત્રાવણ મહિના માં પડશે એમને
હમ પૂર આવી જાય એવું હાલત થશે
એવું છે એમ ને બતાવો તો તમારે તાલીમ તો પછી કાલે કઈ રીતે જશો એમ
કાલે હું સ્કૂટી લઈને જ જવાની છું કેમ કે મારે તો બીઆરસી ભન પર જવાનું છે હાઈવે રોડ પરથી એટલા માટે
હાઈવે રોડ પર તો આ ગુંજન ઇન્ટર્નશીપ ચાલે છે તો જતું રહેવાનું સાથે
ખબર નહી કે પણ સાંજે પાંચ વાગે પાછું આવવાનું બી ખરું ને એટલે પછી ક્યાં એમને લેવા જની જોડે જવાનું
પણ ઓલતું સારું ને તઈ તમારે સો રૂપિયામાં કામ પતી જાય ને એમક બે જણા ન
પા પાંચ વાગ મારે તો પાંચ વાગે છૂટવાનું થાય છે
તો તમારે પાંચ વાગે છૂટવાનું એ પણ પાંચ વાગે જ છૂટે છે એ ભાઈ કેતા તા મને